શનુંમા
અવાજ તમને મારો અવાજ આવે છે
હમ મને તો કમ્પ્લીટ આવે છે અવાજ તમારો
હા
બસ બધ ખાવાનું વિચારતા શું કહીએ તો
નાટું ખાવાનું પસંદ છે
અને તોમાં ઘરનું ખાવાનું વિચારી તો સવારે તો મને બાજરીનો રોટલો હોય તો મજા મજા આવે માખા અને બાજરીનો રોટલો
હા
અને અમે ખાસ કઈ શિયાળામાં બહુ મજા આવે ખાવામાં
હા એ છે બાજરીનો રોટો શિયાળાને ખાવાની ખુબજ મજા આવે માખણ સાથે હ ઠંડી ઠંડી માખા હોય ભાજી ને રોતલો હોય માખ નાખનેખલા નાખીને ખાવાની ખુબ જ મજા આવે
એજને અને તો હવે ઉનામાં પણ મજા આવે ર હ ઉનાામાં પણ ચાલુ કરી દીધું કે ભાઈ સવારે બાજુોટલો ખાવો હોય. એટલે કા હોય કારણ કે આજે જ શદી માટે સારો કેવાયની રોટલી ખાવી ના બાજરી રોટલો ખાવા સારો.
હા એ તો છે મેં પણ જોયું છે કે તમે ડાયટ કરતા હોય તો પણ ડાયટ તમે રટલી જગ્યા રોટ ખાવ તો તનેાયર પણ તમેને જાય પન સારૂ આરામથી કરી શકો અને તમારું રોટલો ખાવાથી કેામ કર છે ક્યાય બે નહી આપ આપણા શરીરમાં
હા પે તો વાત સાચી જ છે. આજ ફણ મેં શું પસંદ ના મેં લે ગયા મે બુધું કેયા પાવભાજી હોમ તમને શું ઈચ્છા
ફાસ્ટ ફૂડમાં વધારે સૌથી વધારે દાબેલી વડાપાઉં. અને આ પીઝા જેવ પીઝા આવે આ વસ્તુ મને ખુબ પસંદ છે એના પછી મ પાંચ પ્રકારના ફડ મોટા ભાગેના કે દાબેલી અને વડાપાવ વધારે ખઉં છું.
અને તમે આંગ પસંદ કરો છો વધારે મતલબ ક્યાંની બહ ફેમસ છે ડાબેલી હોય કે ભાઈ ત સમોસા હોય કે વડાપાઉં હો એ કોક સ્પેશિયલ આઈટમ હોય આખી અલગ જ રીતે બનાવતા હોય એવું કઈ છે.
હા અમારે પાટણમાં એક એવી લારી છે તો ત્યાંને દાબેલી. એ ભાઈ બનાવે છે મીઠી દાબેલી હોય છે અને મીડિયમ દાબેલી હોય છે તો મીઠી. કચ્છી દાબેલી હોય છે દાણા વાળી તો એ દાબેલી ખાવાની ખુબ જ મજા આવે છે એ. એને હાથમાં એવો સ્વાદ છે કે પછી શું છે એ ખબર નહ લોકો એના રસીક પણ એટલા છે એ દાબેલી ખાવા માટે એટલા લોકો આવે છે કે. સાંજે ચાર વાગે એની લારી લઈને આવે અને સાંજે આઠ કે નવ વાગ્યા સુધી તો એને બધો માલ સ્ટોક જે લઈને આવ્યો હોય ને બધો પૂરો પણ થઈ જાય. એટલું બધું લોકોને અને એક દિવસ એવું નથી બનતો કે લોકો આયા ના હોય ત્યાં. ખાવા માટે
હા મારે પણ એક એવો છે દાબેરી કે એનેમ કેું કરે છે કે. પાંચ સેકન્ડમાં કેટલામ એક દાબેલી બનાવી દે છે. અને એ પછી ગેસની પણ ગરમ કરતો પણ નથી તો એ નિમ કેું કરે છે બે જણા હોય એનાથી એક જણા. અમ કાપતો હોય ને એક શાક ભરી સિંગ ભરી અરદ જ ટ બટન લગાવીને આપી દે. એટલી ફાસ્ટ બનાવીનેને ચાર કે પાંચ સેકન્ડ માં દાબેલી બનાવીને દૈને આપી એટલે એનામાં એટલું બધું ફાસ બનાવી દેલ તોયમ પહોચી નથી મળતું એટલે એ એટલા બધા શોખીન છે ને ખાવાના. ન ઈ ફેમસ માં એટલી બધી છે દાબેલી હમ યુટ્યુબને બધી જ સોશિયલ મીડિયામાં બધામાં એનું એકાઉન્ટ બધા એ ન એ ફેમસ છે એટલું બધું
હા એટલે જ ને એ બધામાં ફેમસ છે અને પાછું એટલું જ ને દાબેલી પછી. પછી એક વડાપાંઉ માટે પણ જલાર બંદી બાજુ અમારે છે તો એ વડાપાંઉ હો. એટલા સરસ બનાવે છે કે એના ત્યાં વડાપ માટે પણ એટલી જ ભીડ હોય છે એના વડા વપ આપડે એક વાર ખાઈએ ને તો આપણને એમ થાય કે આપણે એ વડાપા વારંવાર ખાતા જઈએ બીજું કઈ ખાવાનું છે આપણને ઈચ્છા ના થાય એક વાર જોના વડાપાઉ ચાખી લીધા ને તો
હા તો અમે આવી તમને ખવડાવજો અમે અમારી એક છે કે જેમ અગાર સમોસા બનાવે છે આખું અલગ જ બનાવે વઘારીને આખું સમોસન કટકા કરીને ઉપર ટામેટા ડુંગળી ને બધું નાખી સમોસા મસ્ત વ ગાડી દેશે નહી ખાવાની મજા આવે એ આખી અલગ જ છે
હા તો એ દિવસ તો પછી ખુબ મોંઘી હોતી હશે ને એવી રીતે અલગ જ બનાવે છે તો
એટલો બધો ભાવ નથી નોર્મલ જે આપડણે જે ખાઈએ છીએ ને સમોસાની એની એટલી જ પ્રઇઝ વગારેલા સમોસા ની પણ
ચાલીસ મિનિટ પચાસ મીનિટ એવી રીતે
વીસ રૂપિયાની જે પ્લેટ આવે છે ને એલી જ છે એ બણ નથી પાવ
હા નહી તો શું કેવાય આમા બાજુ તો વચ્ચે ખાવા ગયો હતો ને તો ત વગારેલા સમોસા હતા મોસા હોય અંદર આવે અને એમના કટકા કરે પછી તેલમાં થોડીક વાર વગારેે અને પછી મસાલા અને બધું નાખે પછી બીચમાં કાઢી દે ઉપર થીને સેવને એ બધું નાખીને આપે એ બધું અને એને કાઢીલીી હતી કે તમે જો એક પ્લેટ લો તો એ તમને ચાલીસ રૂપિયાની પડે તમે બે પ્લેટ ખાવ તો તમને પાંત્રીસ રૂપિયા ની એક પ્લેટ પડે સિતતેર રૂપિયા દસ રૂપિયા આપને ફાયદો થાય તો આપડે બે પ્લેટ ખાઈએ ને તો
હા એટલે એને પણ ફાયદો થાયને કારણ કે એક જ ઘરાક બેત્ર લેટ કી એ થઈ લ તો એનો પણ ફાયદો જ છે ને એટલે એ એનું વિચારે છે આપણું પણ વિચારે છે
હા એટલે જ ને કારણ કે આપણને પણ ફાયદો થાય અને એને પણ ફાયદો થાય એ એ આવી રીતે એને સ્કીમ કાઢેલી છે અને એના સમોસા પણ આવી રીતે વગારીને જ આપે છે એ પણ ખુબ જ સારા સ છે
આપણી વાત તો બધું ફેમસ છે પણ આપડે સુરત ને એ બાજુ બધી ફરક ખાધું નથી ફાસ્ટ ફૂડ એમાં સાંભળેલું છે બધી ફાસ્ટ ફાસ્ટ ફૂડની જે દુકાનો છે ને રાતે ત્રણ વાગે એટલા વાગ્યા સુધી સુધી ખુલ્લી હોય છે
હા એ તો છે અને પાછું મેં કોણ ખાધેલું તો નથી માંધતું ઇા નવ જોય છે તો એમાં કાર બ્રેડ ના પીઝા હોય છે એના બાય બેલ છે કે મને્યારેત્યારે ખાવાનું મ જાય એટલું બધું સારીીતે બનાતો હોય છે અને પાછું એવું નહ કે ગંદકીમાં હોય એકદમ ક્લીન સાફ સા સફાઈ હોય એના ત્યાં વિડીયો બનાવતા હોય એટલે વિડીયોમાં આપણને દેખાતો હોય કે કેટલી તા રાખે છે
હમ આપે ખાવાની પણ ઈચ્છા થઈ જાય કે ભાઈ બનાવતા જેવી રીતે હોય ને હમ લોકો આવે પણ છે આપડે પણ વિચાર થાય કે આમ આપ આપે જે બેઝનેસ કરતા હોય સાંજના ટાઈમે બધા જે આજ અલાગે નથી થતું અને ફટ બધું આ સામાન વેચાઈ જાય ને બધું કરતા હોય આપડે મે ઈચ્છા થાય કે આપડે બનાવીએ અને વેચીએ બધું સામાન દાબેલી વા એ આપડને ફાવતું હોય
હા અને પાછું હમણાં તો એ પણ ક્રેઝ છે કે જે પણ કોઈને આવી રતે ફાસ્ટફૂડની નવી દુકાન ખોલેને તો એ પેલા એ શહેરનો લાઈવ અમારે પાટણ લાઇ એનો લિસ્ટ બનાવડાવે અને ઓફર રાખે તો હમણાં વચ્ચે એક ધ દાબેલી હબ કરીને કાક નાસ્તા હક કરીને શોપ ખુલી ને તો એમાં પણ એવું હતું એ કે પેલા ફર્સ્ટ ડે ના ખાલી બાવીસ જૂને ખુલી તો બાવીસ જૂન ના ખાલી ધાબેલી ફ્રી હતી ત્યાં
હા એતો હોય છે અમારી બાજુમાં શું કરે છે સ્વેગી આવે ને સ્વેગીની અંદર એ દાબેલી કે સમોસા જે એ એની હે ને ઓનલાઈન પ્લેટ બઉ ઓછા ભાવન તમે દાબેલી ન ભાવ કંઈક પચીસ કે એટલો હોય ને તો એની ખાલી પાંચ જ તે અમે એક જ દાબેલી આપી જશે એટલે એ બધા મામ બઉ ઓછા હોય છે એના એની જે સ્ટાર્ટિંગ કર્યું હોય ને ધારો કે એકવીસ બાવીસ તારીખ ગે હેને એનો ભાવ એટલો હોન પછી વધી જાય. એટલ જે નોર્મલ જેમ ભાવ એ આવી જાય તો સ્ટાર્ટિંગમાં એ આપે છે. એટલે બધી જે કારણ કે માર્કેટિંગ કરતા હોય એક વાર જો બધા ગ્રાહક આવે ને વસ્તુ પસંદ આવી જાય તો પછી બીજી વાર આવાના. અચ્છા.
હા હા એ તો છે અને પાછું બીજું બીજી વાર આવે એ વખતે પ્રાઇસ ગમે તેટલી હોય એમને જો વસ્તુ પસંદ આવી હશે. તો એ વસ્તુ લેવાના અને ખાવાના જ છે.
હા હા એ તો છે જ ને. અને બધાની એમ જ હોય કે જે. એક વાર વસ્તુ પસંદ આવી પછી એમને ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે. એમને ખાવા માટેે લઈ જ જવાના છે. એક વાર તો
હા એટલે જ ને એમને અમે પણ અમારા સમાજમાં પણ એક આવી તેમને તો ફ્રેન્ચાઇસિસ લીધી છે. હોટેલ ની ફ્રેન્ચાઇસિસ લીધી છે. તો પછી એમની હોટલ પણ એવી એમને જોરદાર હોટલ બનાવી. છે ને પરંતુ હવે મિડલ ક્લાસ માટે તો નથી. પરંતુ જે હાઈ ક્લાસ ના લોકો હોય તો એ બધા એફોર્ડ કરી શકે. અને આપડે મિડલ મીડિયમ ક્લાસ વાળા લોકો હોટલમાં આપડે ખાવાનું ખાઈ પણ ના શકીએ એટલું બધું મોંઘું હોય છે એમાં.
આપણી બાજુ એટલા બધા હાઈ ક્લાસ લોકો હોતા પણ નથી. એટલે આપડી બાજુ નોર્મલ હોટલો છે‌. અમારી બાજુ ઘણી પણ હોટલો છે એના ખાવા દીધું જઈમ ફેમિલી સાથે એટલું બધું ઓછું બને. કે આપણે એમ જ કંઈએ કે આપણેે એમાં જ જઈએ અને ક્વોલિટી પણ એટલી બધી સારી હોય એમ. ક્વોન્ટીટી પણ એટલી બધી વધારે જ આપે. અને તેમ બધા લોકો પણ એટલા બધા જ આવતા હોય. અને જે હાઈ ક્લાસ હોય એમ બધું લોકો આવતા હો ને વસ્તુ મળી રહેેતી હોય એની ફરીથી પણ કરતા તો આપણને શું ખબર હોય
હા એ તો છે. અને પાછું જે મેં તમને જણાવ્યું ને તમે કે કીધું કે આવી રીતે બિલ પણ ઓછું બને છે. તો એ હોટલમાં એવી રીતે હું પણ એક હોટલમાં ગયો હતો. તો ત્યાં વેટર્સ હોય ને જે મતલબ મેનેજર તો એમને પણ જણાવ્યું કે તમે પા નવ મેમ્બર છો તો તમે ત્રણ જ શાક બનાવો જેનાથી હે ને શાક વેસ્ટ ના જાય એના માટે તો એમને પહેલે થી પણ એમને એમનો ના જાય ને એ જોયું પેલા એટલે મને એની સર્વિસ ખુબ જ વધારે ગમી.
એટલું આઈ ડિ યા આપતા હોય કે તમને આટલું ખાવાનું મંગાવશું થઈ જશે. એમ બધાની ક્વોન્ટિટી સરખી નથી હોય અમુક ની ક્વોન્ટિટી વધારેય અને અમુક ક્વ ઓછી પણ હોય એટલે એ વોટર વાન ખબર હોય કે આટલા વ્યક્તિ એટલું વસ્તુ ચાલશે અને આટલું નઈ ચાલે.
હા એટલે જ એ હોટેલ જે મોઘી હોટલમાં ગયા. તા આપણે જેટલો ઓર્ડર આપએ એટલો એ ઓર્ડર લખી લે અને એ પ્રમાણે ખાવાનો આપી જાય એમાં પછી એ મેનેજર ના કે તમે ઓછું મંગાવો ખોટું વેસ્ટ જશે કે બધું એમ એમના ના હોય એમને ખાલી પૈસા જ કમાવાનું હોય છે.
હા એજ ને. હ એટલું સારું હોય તો સારું કેવાય આપડે બધા મેગા થઈ એટલે પછી વોટર જશું પ્લાન બનાવશું.
જો આ હોટલમાં એટલે તમે પણ હજુ નવાઈ લાગશે તમને પણ
ઓ કે સારું ચાલો બાય
સારું સારું બાય બાય